રાધે રાધે, કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. શું ચાલે છે?
બસ કંઈ નહી, જો હમણાં હું છે ને તમારે ત્યાં આવવાનો બસ હવે અમે પ્લાનિંગ કરી રહ્યા છે. તો બસ તમારે એ જ તમારે હવે હું ત્યાં આવું એટલે મને તમારું શહેર ફરાવાનું છે. એના વિશે બધું મેં કીધું ફોન અત્યારે જાણી લઉં થોડું ઘણું તમારી પાસે શું શું જોવાલાયક સ્થળો છે
અમારા અહિયાં તો બહુ બધા, ઝીલોની નગરી છે. એ તો તમે સાંભળ્યું જ હશે કે ઉદયપુર એક ઝીલોની નગરી છે. તો ઉદયપુરની સાથે, સાથે બહુ જ અહિયા તો એ ઐતિહાસિક સ્થળો એવા છે. કે તમે અ, તમને મતલબ પંદર દિવસ નો ટુર પણ તમે રાજસ્થાન ફરવા માટે ગોઠવો ને તો ઓછો પડશે.
બિલકુલ મેં મેં અમે જેસલમેરમાં જોયું છે, કે ત્યાં મતલબ કાલબેલિયા નૃત્ય અને એવું બધું પણ બહુ થાય છે. તો એના વિશે થોડી માહિતી આપશો તમે?
હા, હા કાલબેલિયા નૃત્ય માટે તો આપણો હવે તો, એને તો જો વિશ્વ ધરોહરમાં સામેલ કરી લીધું છે. અને એના માટે તો અ જે ગુલાબો છે, ને એ શું નામ છે? હા ગુલાબો જ છે. એમને તો કેટલું યુનિયન માં વર્લ્ડ યુનેસ્ પણ એમનું નામ આવેલું છે. તો એમને તો બહ પ્રસિદ્ધિ આમાં મેળવી છે. અમ અ કાલબેલિયા નૃત્યને દેશ, વિદેશો સુધી પહોંચાડવામાં એમનું બહુ જ મોટ યોગદાન
તો, આ તો એમણે રાજસ્થ આનું કેટલું ગર્વ વધારી દીધું ને.
સાચું કો છો તમે, રાજસ્થાનને જ નહીં પણ અ પૂરા ભારત, ને એમને આગળ વધવા હા, એમાં એમનો હાથ છે, કે એમને ત્યાં સુધી આપણા ખાલી દેશને આટલા, આટલો મતલબ અને એમનો કલ્ચર અને આવી પણ કોઈ જાતિ હોય છે આવી પણ એવું કઈ હોય છે એ બધું દેશને બહાર દેશને મતલબ રિપ્રેઝન્ટ કરવાનું કામ કર્યું છે.
બિલકુલ મેં બી આ કાલબિલિયા નૃત્ય વિશે ઘણું સાંભળ્યું છે અને એમનો જે કાળા કલરનો જે પોશાક હોય છે એના વિશે બી ઘણી મેં ચર્ચા સાંભયળી છે.
સાચું કહો છો તમે એના સાથે સાથે કેટલી બધી બીજી પણ નૃત્ય છે. કે જે કે જાતિય નૃત્ય છે કાલબેલી એક જાતિ છે. એ લોકોનું એક આ જ કામ હોય છે કે એમની જાતિમાં જે પ્રમાણે કે અ નિત્ય કરવાનું. કે ચરી નૃત્ય કાલબેલિયા નૃત્ય આ બધા મતલબ એક જાતિ છે એ લોકો પોતાનું વ્યવસાય આજ અને વ્યવસાયના રૂપમાં લે છે અને પોતાનો ગુજારો ચલાવે છે.
બિલકુલ બિલકુલ આ તમે મને ચરી નૃત્ય બોલા એ મને આમ ખ્યાલમાં તો આવશે પણ એટલે એમાં શું ઓલું પગના નીચે થાળી લઈને કરે કે ઓલી માથા પર કંઈક તો બહુ બધા શું કહેવાય માટલા મૂકીને કરે એમાંનું કંઈક એક છે.
હા હા એજ છે ચરી નૃત્ય બહુ બધા માટલાઓ માથા પર મૂકીને કરે છે અને એની પણ જે રીતે તે ગુલાબો બાઈ છે એમને પદ્મશ્રી પણ મળ્યો હતો બે હજાર કેટલા માં મળ્યું હતું દસ કે સોલમાં દસ તો વિશ્વ વિરાસતમાં સામેલ કર્યું હતું આને કબેલિયા નૃત્યને અને બે હજાર સોળ માં એમને પદ્મશ્રી અવોર્ડ મળ્યો હતો તો એ પ્રમાણે જે ગુજ્જર જાતિની મહિલાઓ છે ને એ લોકો ચરી નિત્ય કરે છે આપણ અમ જાતીય નૃત્ય છે જેમ કે કાલબેલીયા જાતી રીતે ગુજ્જર જાતિના લોકો છે. એ લોકો ચરી નિત્ય કરે છે એમના મા હા ઉપર બહુ બધી ચરીઓ મૂકીને અને અલગ અલગ કરતબ કરે છે નીચે પરાત મૂકે છે કા તો ચાકુ અને નૂકીલી વસ્તુઓ ન આમ ધાલ બનાવે છે. એના ઉપર પણ છે. એ એ લોકોની કલાકારી છે અને એ તે માટે અ એક તો ફલકુબાઈ બહુ જ ફેમસ છે. કે ચરીનિત્ય બવ જ એમને પ્ર સિદ્ધિ આગે મેળવાય છે આમાં અને એટલા બધા કૃષિ કાર્યો કરે છે ને એ પણ એમાં એમના નૃત્યમાં અ એનું પણ સંદેશ આપે છે કે કેટલા બધા કૃષિ કાર્યો કરતા કરતા પણ આપડે એ નિત્ય પૂરો અ કરે છે.
બિલકુલ આ જે રાજસ્થાન શહેર જે મતલબ એવું છે એમાં મતલબ એનું એક અ એના કલ્ચર એનું એક ઐતિહાસિક એનો ઇતિહાસ પણ કેટલો મોટો છે અને કેટલા વીર ય યોદ્ધાઓએ એમાં જન્મ લીધો છે. વીરોની ભૂમિ કહીએ તો પણ ચાલી જાય ને
સાચું કો છો આપણા ભારતીય ઇતિહાસ માંથી જો આપડે અ રાજસ્થાન નો ઈતિહાસ કાઢી નાખીએ તો પછી એને કાંઈક બાકી જ રહેતું નથી અ ભારત નો ઈતિહાસ માં સૌથી વધારે રોલ રાજસ્થાન ના ઇતિહાસ નું તો છે જો રાજસ્ થાન નો ઇતિહાસ કાઢી નાખીએ તો પછી એવું છે કે અ શું બચ્યું જ શું આપણા ઈતિ ઇતિહાસ
બિલકુલ. એવા તો કેટલા મહાન યોદ્ધાઓ આ રાજસ્થાનની અ એવી વીરભૂમિમાંથી પેદા થઈને થઈ
હા-હા સાચું કહો છો આપણે ખાલી મેવાડ અને મારવાડના એટલા કેટલા કેટલાય મતલબ વીરો છે જેમને અ આપણને અ રાજસ્થાનને પોતાના મતલબ રાજસ્થાનનો કલ્ચરને બચાવવા-બચાવવા માટે એમને પોતાનું બલિ દાન આપ્યું છે અ આમ તો તમે બહુ બધી એમાં ઈ સાંભળ્યું હશે મહારાણા પ્ર પ્રતાપ વિશે પછી અમ પૃથ્વીરાજ ચૌહાણ વિશે અ પણ એ એક હું તમને એક અમ અ એક તુર્કણી ક બતાવું છું કે અ એક રાજા હતા એમનું નામ હમારા દિમાગમાંથી થી નીકળી ગયું છે પણ એમને એમના જે રાજકુમાર હતા ને ઈ બહુ જ સુંદર હતા. તો એ અ એક ફિરોઝા કરીને એક જે રાજકુમારી તુરકણી હતી એ-એ રાજ કુમાર ઉપર અ પ્રભાવિત થઈ ગઈ હતી. તે તો એને એમના જે ઔરંગઝેબ એમના પિતા હતા તો એ ઔરંગજેબને એમને અ ઔરંગજેબની જે પુત્રી હતી ફિરોઝા તો એ કહેતી હતી કે મારે તો આમ આ મ વ્ય આ-આ રાજકુમાર સાથે જ લગન કરવાના છે તો ઉમ એ પછી હવે ઔરંગજેબ એમ તો એમને સમજાયું કે આપણે ક્યાં આપણે રાજપૂતો સાથે વ્યા કરવાના છે તમ તમાને જોઈએ એટલો હું રાજકુમારો ઊભા કરી નાખુ. પણ એકય ના મારે તો આના સાથે જ લગન કરવાના છે તો પછી જયારે એ રાજકુમાર સા ને લગ્ન માટે પ્રસ્તાવ મોકલ્યો ઔરંગજેબે તો પછી ઓએ ઓ એમના જે પિતાજી છે એમને તો કારણ કે ઔરંગજેબ બહુ તાકતવર હતો એની પ્ર એની જે સેના છે એ બહુ જ અમ હમ એની સેના બહુ જ મતલબ ત વધારે હત તી સ સ્નેનાની સંખ્યા, વિશાળ સ્નેના હતી તો પછી રાજા અ છે એ તો એ રાજા થોડા અમ એમને ખબર જ હતી કે જો આ આક્રમણ કરશે તો મને નમવું જ પડશે. તો હું તો મ લગન મતલબ કરવા માટે માટે એમને એમના રાજકુમારને કીધું કે આજ્ઞા આપી કે તમે લગન કરવા માટે તમે હા સ્વીકાર કરી લો તો રાજકુમારે એવ એવો જવાબ આપ્યો કે હું મારી ગરદન કાપીને આ ધરતી માતાને રાજસ્થાનની ધરતીને સુપૂર્ત કરી દઉં પણ હું તુર્કણી સાથે લગ્ન નહીં કરું તો એમનું આ જે છે ને બલિદાન એ હજી સુધી અ આપણા અહીંયા કહેવતમાં કહેવામાં આવે છે કે તુર્કણી સાથે લગ્ન નથી કર્યા અને એને સાચે જ એમના પિતા એ પણ એમને બઉ જ એક કીધા કે ના તમને તો લગન કરવા જ પડશે બઉ જ એમને વિવશ કરી નાખ્યા તો અંતમાં જે વીર કઈ નામ હતું એમનું વીર ભાન કે એવું કઈ નામ હતું તો એમને પોતાની જે ગર દન છે ને એ કાપીને અને રા મ એમના સૈનિકોને પહેલાથી જ એમને આજ્ઞા આપી હતી કે આ તુડકણીને અ આ મારી જે ગરદન છે ને એ પેશ કરી નાખજો પણ હું તો એમને જીવતે જીતો નહી મલી શકું. તો, આ વીરતાની પણ નિ છે કે, એ મરી ગયા પણ, એમને તૂર્કણી સાથે લગ્ન નહી કર્યા, ફિરોઝા સાથે.
બિલકુલ! આજુ મહારાણા પ્રતાપ છે. જેમ તમે એ બધા વિ અમે તો સાંભળ્યું છે. આપણે વાંચ્યું પણ છે. પણ તમે મને આજે
હા! એટલે જ આ વિલુપ્ત એક વાત, હા આ ઘટ ઘટના છે ને એ વિલુપ્ત ઘટના છે. આને લોકો બહુ વધારે નથી કરતા પણ, હા મેં શું છે, ઈતિહાસ ન અધ્યયન કરેલો છે. એટલે આમાં એ અ આની પણ એક વાત છે કે, જરૂરી નથી કે યુદ્ધ કરીને જ જે રાજા ફેમસ થાય તો જ, આપણે એમને પણ, આવી રીતે પણ કેટલી કેટલા બધા બલિદાનો આપ્યા છે. આ રાજસ્થાનની ધરતી પર કેટલા બધા વીરોએ, તો એ પણ એક અલગ જ ગાથા છે.
બિલકુલ બિલકુલ! અને રાજસ્થાનનાં જે કિલ્લાઓ છે, એમની પણ કેટલીક ઐતિહાસિક પ્રથા કથાઓને બધું છે ને, એ કિલ્લાઓ
હા! એમાં ચિત તોડ નો જે કિલ્લો છે ને, એ નાં એના માટે તો તમે સાંભળ્યું ઝ તે, આના માટે તો કેટલી બધી અ ફિલ્મો પણ બન એમાં પણ પિક્ચરાઈઝ થઈ છે. તો એની, જે રાજકુમારી હતી. પદ્મી ની રાઅ હતી. તે ઈ બઉ જ સુંદર હતી તો, જે રા એના જે ઔરંગજેબ જ હતો. એમાં પણ, ઔરંગજેબ અલાલુદ અલાલુદીન ખિલજી હા ખીલ, હા અલાલુદ્દીન ખિલજી, તો અલાલુદ્દીન ખિલજી એના રૂપ ના વખાણ થી બહું જ પ્ર પ્રભાવિત હતા. તો, એમને અમ ત્યાં ચિત્તોડ પર આક્રમણ કર્યો તો, એ સમયે રાજા હતા. શું હતા એ બન્યા હતા ને હું રાજા ના નામ, મારી આજ એક સૌથી વધારે વીક પોઈન્ટ છે કે, હું રાજ જના નામ ભૂલી જઉ છું.
અત્યારે જો મને પણ યાદ છે. બટ અત્યારે કઈ ને યાદ હોય સ્મરણમાં હોય પણ આમ, જ જબાન પર નથી આવતું.
હા! તો આજ તુર્કી ગણી વાળી છે ને, એમાં પણ મને બધા રાજાને, બધું ભાન આમ દિમાગમાં છે કે, ઓલા રાજા એ હતા. પણ મને નામ જ હું ભૂલી જાઉં છું સાચું કો છો તમે, તો એ તો એમ તેમને યુદ્ધ યુદ્ધ માટે પહેલા તો એમને કે કીધું કે, મને એક વખત ખાલી રાણી, રાણીની શકલ બતાવો. તો રાણી તો મના તો આપણે યુદ્ધ નહી કરીશું. તો પણ, રાજા તો માન્યા નહી. રાજા એ તો મના કરી ના પાડી દઈ કે, નહી હું નહી મારી રાની નું બધા સામે હું નથી એને મતલબ, ચિત્રણ કરી શકું છું. તો પછી જયારે અ આ રાણી પદ્મીની કીધું એક જ ઝલક થી, જો આપણે યુદ્ધ અ ની સમસ્યા રોકી જતી હોય તો પછી કેમ યુદ્ધ કરવાનો? તો એમને તો પોતા રજા આપી દીધી હતી. પણ, રાજા એ ના પાડી હતી કે ના હું અ નહી આપ બધું, હા તો એ વાત સાચી હતી. તો પછીમ એમને કીધું કે ચાલો પછી તો પછી ગોઠવીએ, તો એ પ્રમાણે એમની ઝલક બતાવવા માટે, જો એ ચિત્તોડના કિલ્લામાં આજ પણ પદ પદ્મીની મહેલ છે. અને પદમિની મેહેર ના ઝરોખા પરથી નીચે નદી માં એમનો પડછાયો પડે છે, અને એ પડછાયા માંથી અ જે રાજ દીવા જે લોકોને મળવાની જે પ્રતીષા ગ્રહ હોય છે, ને ત્યાંથી ત્યાં એક કાચ મૂકેલો હતો, તો એ કાચમાં પ્ર પ્રતિબિંબો એમાં દેખાય છે, એ નદી નો પ્રતિબિંબ કાચમાં દેખાય છે, અને એ કાચ માંથી અ જે ખીલજી છે, એ એક ઝલક ખાલી પદ્મિની ની જોવે છે, અને પછી આટલો મોટો યુદ્ધ થાય છે. એ કે હવે તો હું એને હા એને પા એને પામીને જ રહીશ અને પછી એ રાજા ઉપર આક્રમણ કરે છે, અને અ જા પછી જયારે કેસરીઓ થઈ જાય છે, કે ભાઈ હવે તો કેસરીઓ થવાનો જ છે. તો પછી રાણી સોલ હજાર જે દાસીઓ હતી, એમને લઈને અને પછી શ જોહર કરે છે.
જોહર કરે છે, હા સરસ સરસ ચાલો તો પછી આના વિષ હું વિસ્તૃતમાં તમારી પાસે
હા બહુ જ મોટી વાતો છે, આમાં તો પછી મળએ જય શ્રી કૃષ્ણ, હા.